હલોલો
અવાજ આવી રહ્યો છે
જી તમારો અવાજ આવી રહ્યો છે શું મારો અવાજ તમને સાંભળાઈ રહ્યો છે
હા સંભર એ છે હ. હમ.
હ તમે હમણાં આપડે ખેતીવાડી વિશે થોડીક વાતચીત કરવા માંગીએ છીએ. કે અમે ઘોડાના ચણા વાવીએ છીએ અને. એ ખૂબ જ સારા લાગે છે અને તે ખૂબ જ જરૂરી છે. અને જેના કારણે આ આ. આપણે અન્ય પ્રકારના ખાવાનું કે એ ખુબ જ સારા લાગે છે પૌષ્ટિક આહાર માંડીને. અમે ઘઉં રોપએ છીએ અમારો હ વિ ગા ન પ્લોટો છે એટલે ભાઈઓ ભાઈઓ ના મળ. કે અમે ઘણા પ્રકારની ખેતી સાથે મળીને કરીએ છીએ જેમ કે અમુક. અમુક વિસ્તારમાં પચીસ વિીઘામાં કલમ છે. આમ પચીસી ગામાં ઘઉં રોપીએ પચીસી ગામાં ચોખા રોપીએ અને. પચીસ સ્િગર માં બધી હાકભાજી કરી. અને જેના લીધે ઈન્કમ ન સોર્સ ખુબ જ વધી જાય છે.
તમારે શું કેવું.
તમારી વાત સાચી છે આપડે ખેતી ખેતી ન કરું છું તો આપડણે ખ ખાશ તો કેવી રીતના એટલે આપણે. ખેતી પર વધારે પડતો જોર આપવો જ જોઈએ મે કે. તમે જાણો છો કે સરકાર લોકો પણ હમણાં ઓછું ધ્યાન આપી રહ્યા છે આપણા ખેતી તરફ. તો મેં તો કેમ લોકોને એવું મે કેવા માંગુ છું કે આપ ખેતી બાજુ વધો પડતો. કે થાકો જેથી કરી ના. આપને ખેતી માંથી પૈસાની આવક પણ મળી રહી છે આપણ બધુ વસ્તુ પ્રોવાઈડ થઈ રહ્યું છે. આપણે સારી સારી શાકભાજીઓ જેમ કે કઠોળો આપણે શાકભાજીઓ પણ. નવી અનેક જોવા મળી રહી છે આપને તે વસ્તુ ન આપણે. નિહાળી શકીએ જેથી કરીને આપણને તે વસ્તુ ન ખાવાનો પણ અનુભવ થાય. અને આપડણે ખેતી ના કરશું તો આપડણે ખાસો કેવી રીતના તમારે શું કહેવાય આ બાબતમાં. તમે બે શબ્દો કઈ કવા માંગો છો તમે. શું કઈ તમારા ઘર બાજુ ક તમે. પોતે પ્રોવાઈડ કરીને તમે રોકાઈ રોપો છો ઘરે કે ના રોપો છો.
હા અમે ઘણી બધી શાકભાજીઓ રોપીએ છીએ જેમકે. અમે રોપવાના છે હમણાં બટાકા બટાકાની ખેતી ખુબ જ સારી એવી કરી છ છેએ. અમારા અહિયાં એક તળાવ છે ત્યાં અમે. એ ત્યાં અમે ખેતર બનાવી રહું છે હવે. ધીમે ધીમે કરીને એટલે અમે ત્યાં પચીસ વીઘા નો પ્લોટ છે ત્યાં અમે. બટાકા કલા છે અમે પેલા ખેડાવીએ છીએ ત્યાં. તે ચોમાહમાં થાય નહીં એટલે ઉનાળામાં સારી એવી ખેતી થાય છે. એટલે અ ઉનાળામાં કરી રહ્યાી ચોમાસામાં અમે વેલા છોડ વધારે કરી છેમ કે. હમ કંટોળા છે કંટોળા ના ભાવ ખુબ જ સારો આવે છે પાંચ હજાર રૂપિયા મોણ. થી માણીને અ ઘણા પ્રકારના. અ ખાવાનો થી મનેને એ ખૂબ જ સારું આવે છે અને તે ખૂબ જ જરૂરી છે કે. આપણે એવી બધી ખેતી કરવી જોઈએ અને જેના લીધે અ. હ હા ખુબજ સારું લાગે છે જો આપ. ઘણા પ્રકારની ખેતી કરવી છે અમે ફંટોળાની ખેતી વધારે કરી કે ચોમાસામાં. પાક સારા આવે પાંચ હજાર રૂપિયા મળે એટલે અમારા બસો ત્રણસો કે. હ પાંચસો મણ પણ નીકળે તો અમારે પ્રઇસ. અ નીકળી આવ્યા અને જેના કારણે. હાવ ગામમાં રોપે લાગે ને એટલે ભસો મળતો. આરામથી નીકળવાનો અને જેના લીધે ખુબ જ સારું લાગે છે. તમે કેવા પ્રકારની ખેતી કરો છો અમાસામાં કંટોળા કરો છો ભાઈ.
તમે. તમે કે તે કે કંટ્રોલો ન હમણાં વધારે પડતું ડિમાન્ડ હોય છે જેમ કે કંટ્રોલો એક
પને
ચોમાસામાં જે ખાવાતી એક એવીું વસ્તુ છે જેને આપણે ખાવું જ જરૂરી છે આપણે હેલ્થ માટે પણ સારી છે એવી કંટોલાનો ભાવ વધ વધારે પડતો રહે છે જેથી કરીને હું મારા પાંચ વીઘાનુ જમીન છે તેમાં હું વાવેતર કરું છું અને એવી સારી એવી ઈન્કમ કમાવ છે કે મારા ઘરનાનુ બ હું પ્રોવાઈડ કરી શકું છું જેમ કે મેં કંટોલોની ખેતી છે જેમ કે દુધિયા છે દૂધી છે હા ગલકા છે. તુરિયા છે હું ઘણી વધારે પ્રકારની ખેતી કરું છ જેથી કરીને હું ઘણી આવકનો સંગ્રહ પણ કરું છું અને હું ખાતર ઝેર મુક્ત ખાતર વગરની કરું છું જેથી કરીને હું સારી ઈન્કમ તો કમાવું છું પણ લોકોને પણ સારું ખવડાવું છું જેથી કરીને હું એવા એવા એવું મેં ઝેર મુક્ત ખેતી કરું છું જેથી કરીને હું એ મારે સારે સારી એવી બજાર ભાવે મારે શાકભાજી વેચાય છે તેથી કરીને હું સારી આવક કમાવું છું અને ઘરનાનું ઘરનાનું તો હું પૂરું પ્રોવાઈડ કરીને હું પૈસાનું જનરેટ કરું જ છું અને જે મારી જરૂરિયાત મંદો વત એ તો છે પણ હું જરૂરિયાત વસ્તુ
હ શ થી જ
અને મેં તો એવું જ વિચારું છું કે લોકોને તો મારે એવું જ કેવું છે. કે ઝેર મુુક્ત ખેતી કરવી જોઈએ જેથી કરીને આપણ ખેતરના જે આપણા ખેતરને પણ નુકસાની થઈ રહી છે એ પણ આપણે નુકસાની થી બચી શકાય જેથી કરીને હું તો એવું જ માનું છું કે આપણે અળસિયાનું ખાતર છે જેમ કે આપણે અળસિયા નું ખાતર છે, સાળિયુ ખાતર છે. એવું જ પ્રોવાઈડ કરીને એમાં નાખવું જોઈએ જેથી કરીને આપણે ખેતરનો તો નુકસાન ના જ પહોંચાડી જેથી કરીને આપણે ખેતરમાંથી આપણે જે સારી ઇન્કમ મેળવી શકી આપ ઇન્કમ સારી રીતના આવે જ છે પણ લોકોને આપણે ઝેર મુક્ત ખવડાવશુ છ આપણું તો આપણેે તો સારી જ શાકભાજી ખાયે છે. પણ બીજા લોકોને પણ ખાવડાવશુ તો સારું આપણને પણ એવું થશે કે આપણે ઝેર મુક્ત ઓગિક આપણે ખેતી કરીને આપડણે શાકભાજી ખવાડ તમારું કેવા બ એ
તમારી વાત સાચી છે કે હા કે આપણેે પણ ઘણી પ્રકારની ખેતી કરવી જોઈએ. અમારે અહીં પ્લોટ જ પાડી લાગે આ પ્રકારની ખેતી કરે અમારે અહીંયા મરચા ખુબ જ કરવામાં આવે છે બસો થી ત્રણસો હા વિઘામાં મરચા કરવામાં આવે છે એટલે અમે એ અમુક રાજ્યને પણ આપીએ છે અમુક વિદેશમાં પણ અપલોડ કરીએ છીએ. અને તે ખુબ જ સારું છે કે આપણે એવા બધા મરચાની ખેતી કરવી જોઈએ મરચાની ખુબ જ સારી છે. આ એક કરોડથી બે કરોડ એવી ઈન્કમ મહિને આવે છે અને તે તેના લીધે આપણે ઇન્કમ ખુબ જ કરડમાં પહોંચી જાય છે અને આમાં ખેતીમાં ટેક્સ પણ ભરવાનો રહેતો નથી. અને જેના કારણે આ ખેતીની ઇન્કમ સારી એવી છે. અને તે ખુબ જરૂરી છે કે આપણે ખેતી કરવી જોઈએ અને જેને કારણે તમે પણ મરચાને એવા ત હ ખૂબ કરતા હશે પણ આ મરસાાની ઈન્કમ ખુબ જ સારી મરસાામાં પેલા તો ત્યાં પાતરવામાં આવે છે, પછી વેલા કેડવામાં આવે આવે છે. પછી ઘણા પ્રકારનો તેમાં દવા છાંટક દવામાં ખુબ જ મોઘી આવે છે. અને જેના કારણે આપણે. એ એ બધી જોવું જોઈએ કે જેના લીધે પછી અમારે ત્યાં વાડીઓ ખુબ જ ઘણી છે. ત્યાં હમણાં ચોમાસામાં ઘણા પ્રકારની દવાઓ છાટક કરવામાં આવે છે. પછી તે તે
રી છે કે આપણે એવા પ્રકારની.
ક્યા?
આ ખુબ ખૂબ જરૂરી છે, કે ઘણા પ્રકારની ઇન્કમોડી માણીને અન્ય પ્રકારનું. આપડે જોવું જોઈએ. અ પાર્સલ પાર્સલ પણ આપણે લેવી શકીએ છેએ અને જેના કારણે ખુબ જ જરૂરી છે. અને તે ખુબ જ જરૂરી છે, કે આપણે ઘણા પ્રકારના ખેતીથી માંડીને અને પ્રકાર કરવુ જોઈએ.
તમારી વાત સાચી છે, આપણા દેશ મા તો અલગ અલગ જગ્યા અલગ અલગ ખેતીઓ થાય છે, જેમાં કે તમે જાણો છો કે તે આપણા અલગ અલગ રાજ્યો છે, એ અલગ અલગ મળે છે અને આપને
ત્યાંની વસ્તુ આપણને ખાવા મળશે ને આપણી વસ ત્યાં જાય છે, તે જેથી કરીને આપણને ફળ ફળ પણ મળે છે. બાથી આપણને કાચું છે, અલગ અલગ ફળો પણ આપ પ્રોવાઈડ થઈ રહી છે, જેથી કરીને આપણે જ્યાં ત્યાં જે ખેતી ના થાય તે આપણને મળી રહે છે, અને આપણે જ્યાં ત્યાં ખેતી થ રહી છે, આપણે ત્યાં તેર મોકલાવી શકી છે. આપણે પણ વિદેશમાં પણ આપણો ઘણો એવો એવા થાય રહ છે, જેમ કે મસાલો છે. કેમ કે આપણા અહિયાયાથી ખેતી કરીને તે આપણે ત્યાં બહાર ના લોકોને જેમકે વિદ જાય છે, આપસ્તિ આપણને સારું લાગે છે, અને આપણે પણ જનરેટ આપણે સારી ઇમનકમ કમાઈ શકશે આપણે અમે જા કે ખે માં લોકો વધારે પડતું જો જોડાઈ રહ્યા છે, અને મેં તો એવું જ માનુ છું. વધારે પડતા ખેતીમાં જરેટ કરશું તો આપણને સારું લાગશે અને આપણે એ તો એવું માનું છું. આપ ખેતી તરફ વધારેું ધ્યાન રવું જોઈએ જેથી કરીને આપણે ખેતી માંથી આપણને એમ તો પૈસા મળી રયા છે, પણ લોકો એ નથી વિચાર કે લોકો એમ જ વિચાર છે, કે આપ ખેતી મળતું નથી. ખેતી માંથી પણ સારું એવું ઈન્કમ કમાવી શકે છે. જેથી આપણને પણ સારા પસા એવા મળી રહે છે, જેથી આપણે આ બાબતમાં આપણે
રાજનાથ
લોકોને એવું કેવું છે, કે ખેતી તરફ વધારે પડતું આકર્ષિત થવું જેથી કરીને આપણે ખેતી કરશું તો જ આપણે આ ઘર નો ગુજારો પણ થઈ શકે છે, જેથી એવું માનો છે કે આપણે ખેતી તરફ વધ આ હો અને ખેતી તર વધારે આકર્ષિત થઈને આપડ બીજા લોકોને પણ એવું જ કહે ખેતી તરફ તો હ વધારે ધ્યાન આપતા રહું જેથી કરીને આપણને. ખેતી તરફનું જે આપણે પૌષિક જે આપણે ખેતી માંથી જે આપને ડાંગ છે, એ બધું આપને વાવેતર કરીને આપણને ખાવાનું એ પ્રોવાઈડ થાય છે તમાર શું કેવુ આ બાબત માં?
હા તમે કીધું ત એમ હેક્ટા નહીં હેક્ટા અમે ઘણા પ્રકારના રોપ્યા છે જેમાંથી ખુબ સારી એવી ઈન્કમ આવે છે જેમ કે એકતા ના ઘણા પાવડરો બનાવવામાં આવે છે તે બા બહાર તે પ્રોટીનમાં વપરાવામાં આવે છે. અને તેનું શાક પણ ખુબ જ પ્રોટીન યુક્ત આવવામાં આવે છે. એવું મેતો સાંભળેલું અને અમે ઘણા પ્રકારના હેક્ટા રોપ્યા છે. અને અમે પચીસ વીઘામાં હેકટા રોફ્યા છીએ અને તેની તેમાં એ વર્ષની ઇન્ક્મ ખુબ જ સારી છે. હેકટા રોપવાથી આપણને ઘણા બધા ફાયદાઓ થાય છે જેમ કે આપણે પાવડર બનાવી પાવડર વાળા ને આગ કે આપણે જાતે પણ પાવડર બનાવીને વેચી શકીએ પછી પછી ઘણા ઘણા પ્રકારના જાંબુ પણ રોપ્યા છે. એ કાળા જાંબુ છે તે સુગર લેવલ કંટ્રોલ કરે અને તે ખાવાની ખૂબ જ સારા આવે આવે છે જેમ કે ઘણા પ્રકારના આ ડ્રિંક્સ માં પણ જેમ કે જામુન સોટ્સ થી માંડીને અન્ય પ્રકાર ન પણ તેમાં ઇસ્તેમાલ કરવામાં આવે છે. અને તે ખુબ જ જરૂરી છે કે, આપણે એવા પ્રકારની ખેતી કરવી જોઈએ. હા ચોમાસામાં તો બધાથી વધારે વેલા વાળા પાક જ થાય છે. એ કેમ કે કંટોલા થી માંડીને તે કંટાળ્યા પછી ચોમાસામાં ઘણા પ્રકારની વસ્તુઓ મળે છે જેમ કે આડી એમ તે ખૂબ જ સારી લાગે છે અને ખૂબ જ મોંઘી પણ હોય છે પછી ચોમાસામાં,, - ઘણા પ્રકારની અ સ શાકભાજીની પ્રકાર ખુબ જ સારું માનવામાં આવે છે બાત ભાતને એવું રોપવામાં આવે છે. અને પછી ખુબ જરૂરી છે. તમારે અહિં કેવું છે?
તમારી વાત સાચી છે તો હવે મને ચોમાસા નું સિઝન ચાલી રહ્યું છે આપણે ડાંગર ની વધારે પડતી ખે તી કરીએ છીએ જેમ કે ડાંગર ના કરશું તો આપણે ખાાસું કેવી રીતના એટલે આપણે બધા ગુજરાતી લોકો એમ જે જાય તો ગુજરાતમાં હમણાં મોસ્ટઓફલી ડાંગર નું વાવેતર વધ વધુ કરી રહ્યા છે જેમ કે વરસાદના હમણા વરસાદના કારણે આપણે ડાઃગર ની ખેતી જ કરીએ છીએ જેથી કરીને એ ડંગર ની ખેતી કરશું આપડે પાછળ ત્યા પણ આપણને તકલીફ નહી પડે આપણને ખાવા મળે. જેમ કે તમે જાણો છો કે આપડા સાઈઝ ચોખા. તેનું પ્રોવાઈડ કરીએ છીએ જેથી કરીને આપણે તેનું વધારે પડતું વાવેતર કરે છે. જેમ કે નવસારી લોકો તો મોસ્ટ ઓફલી નવસારી વિસ્તારના લોકો તો મોસ્ટ. ચોખા નું વાવેટર કરે છે, અને ચોખા મા જેમ કે તોળિયા. પટેલ હોય આપણે ધન પટેલ લોકો મોસ્ટ ઓફ ધ ચોખા ના રોટલા. બધા પ્રોવાઈડ કરીને ખાય છે, જેથી કરીને મોસ્ટઓફલી ચોમાસાની સીઝન. એટલે આપડે મોસ્ટઓફલી. ચોખા નું આવે તો વધારે પડતું કરતા હોય છે, અને આપણે મેં એવું જ. માનું છું, કે આપડે વધારે પડતું. ડુંગર વિસ્તારમાં પણ તમે જાણો છો કે નાંગલી ના ખેતી વધારે કરે મોસ્ટઓફલી વધારે. શાકભાજીઓ સારી હોય છે, તેથી પ્રોવાઈડ કરીને લોકો સારી ઇન્કમ કમાઈ રહે છે. મેં તો એવું જ માનું છું કે આપડે શાકભાજી. વાવેતર કરવું જ જોઈએ જેથી કરીને આપણે તો ખાઈ શકી બીજા લોકોને આપણેે પણ પ્રોવાઈડ. કરીને આપણેે પણ પૈસા મેળવી શકીએ જેથી કરીને આપણે શાકભાજીમાં એવા. એવા માર્કેટમાં સારા પૈસા કમાઈ જાય છે, અને મે તો એવું જ માનું છું કે આપડે.